હેલો
હા નમસ્કાર
નમસ્કાર
કેમ છો?
બસ મજામાં તમે
હું પણ મજામાં તાજા પ્રમિનાળાના ટોપિક ઉપર વાત કરીએ
હા હા.
હા તો ઉનાળો ઉનાળો જે ઋતુ જે છે એ ખૂબ જ મજાની હોય છે જોકે લોકોને એ ગમતી તો નથી કેમકે ખૂબ જ ગરમી પડતી હોય છે એના કારણે પણ એ ફાયદો પણ એટલોજ છે એને નુકસાન પણ એટલું જ હોય છે બરાબર છે. હેના
હા હા.
તો આવતું જાય એમ ગરમીનું પ્રમાણ જે છે એ વધતું જતું હોય છે દિવસો ઉનાળામાં કેવું હોય કે દિવસો જે છે એ લાંબા થતા જતા હોય છે. અને રાતો જે છે. ટૂંકી થતી જત તી હોય છે.
એવું જ હોય છે વાતાવરણ કારણ કે ઉનાળામાં આપણને અસહ્ય તાપને લીધે આપણને ઊંઘ પણ આવતી નથી એટલે એવું વધારે લાગે.
ઉનાળો આવે એટલે ગરમી વધતી જતી હોય છે સૂર્યપ્રકાશ જે છે વધારે પ્રમાણમાં સુધી રહેતો હોય છે એટલે કે જેના કારણે લોકો પોતાના ઘણા કામ દિવસ દરમિયાન જ કરી શકતા હોય છે પછી જોકે બપોરની ગરમી તો ખૂબ જ મુસ્કેલ ઊભી કરે છે બપોરે એટલું તાપ હોય છે એટલી ગરમી હોય છે કે આપણે ઘરની બહાર નીકળું હોય તો પણ પાંચ છ વાર વિચાર કરવો પડે કે આટલી બધી ગરમીમાં જુઓ એમાં પણ આપણે પાણી કે પીધ વગર રહ્યા હોય તો ચક્કર પણ આવી શકે છે એટલે ઉનાળાનો બપોરનો જે તાપ જે છે ને એ ખૂબ જ અસહ્ય હોય છે
ઉનાળામાં તો આપડે ક્યાંક બહાર જવાનું હોય અને ક્યાંક આપણે પ્રસંગો પાત જાવાનું હોય તો પણ ટાળવાની ઈચ્છા થઈ જાય કારણ કે આપણને એવું જ થાય કે બહાર નીકળવું જ નથી.
હા તમારી વાત એકદમ સાચી છે ઉનાળામાં ખાસ કરીને જયારે તાપમાન ખૂબ વધી જતું હોય છે ત્યારે ઠંડા પીણાની માંગ જે છે એ ખૂબ જ વધી જાતી હોય છે લોકો જે છે એ લીંબુ પાણી પીતા હોય છે છાશ પીતા હોય છે, ફળોના રસ પીવાનું પસંદ કરતા હોય છે, ઠંડુ પાણી પીતા હોય છે એટલે કે ઠંડા પીણાની જે છે એ ખૂબજ માંગ વધી જતી હોય, છે.
હા, હા. જો અત્યારે તો ચોમાસાની ઋતુ બેસવા આવી છે, પણ તોય આપણને એવુંજ લાગે. કે ઉનાળો જ છે, કારણ કે આ ધૂમધમતો તાપ છે. ત્યારે આપણને એમ થાય, કે ઠંડો શેરડીનો રસ પી લઈ નારંગી ગમે તેનો રસ જ્યુસ ગમે, તે પાણી અસહ્ય પીધા જ કરીએ પણ તોય એમ જ એમ થાય, કે તૃપ્તિ થતી. જ નથી અને પીધા જ કરીએ, એવો આપણને ભાસ થયા કરે.
હા, ઉનાળો એટલે કે કેરીની ઋતુ પણ એને કહેવામાં આવે છે, કેરીના ફળોનો રાજા કેરીને જે છે એ ફળોનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના ઉપરાંત આપણે ઘણી બધી ફળો ખાઈ શકતા હોય છે. થવાક છે, તરબૂજ છે, ખરબૂજ છે, લીચી છે જેવા ઘણા બધા પ્રકારનાં ફળો જે છે, એ આપણા ઉનાળામાં ખાતા હોય છે જે ફળો આપણા શરીરને તાજગી આપતા હોય છે, પાણી વધારે પ્રમાણમાં અત્યારે ઉનાળામાં. પાણીની જરૂર હોય છે, તો તરબૂજ દ્રાક્ષ જેવા ફળો ખાવાથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, એટલે આપણા શરીરની તંદુરસ્તી પણ જળવાતી રહેતી હોય છે.
હા, હા. અને આપણે જો ઓછું પાણી પીએ કે ગમે, તે કરીએ કે આપણેે આજે આટલું પાણી નથી, પીવું તો આપડી તબિયત એકદમ. બગડતી જાય છે.
હા, તમારી વાત એકદમ સાચી છે, શરીરમાં પાણીની કમી થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી હોય છે, ઉનાળાની ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો કરી શકીએ જેમ કે આપણે જે છે, એ હળવાં કપડાં પહેરવા જોઈએ. વધારે જાડા છે, ફૂલ સ્લીવ ના છે પછી એવા કપડા જે છે, એનું ટાળવું જોઈએ અને પૂરતા પાણી પીવું જોઈએ અને સીધા તડકામાં જે છે, ઓછું જવું જોઈએ એમ સાંજ પડે સવારમાં વહેલું એમ તડકામાં. આપણે જઈ, શકીએ પણ બપોરે તડકામાં ઓછું જવું જોઈએ તો આપણે ઘણા બધા ઉનાળાની ગરમીથી, બચવા માટે ઘણા બધા ઉપાયો કરી શકીએીએ.
તમારા તરફથી પણ, મને ઉનાળાની ઋતુ વિશે ઘણું જાણવા મળ્યું.
હા, ઉનાળામાં વીજળીનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થતો હોય છે, કારણ કે જે છે, પંખા કુલર એર કન્ડિશનર ખૂબજ બધા વપરાતા હોય, છે, બરાબર છેને.
હા, હા અત્યારે તો જો એસી ને બધું ચાલુ, ના કરીએ તો આપણને ઘણા ચામડીના રોગો પણ થતા હોય છે જેવા કે ખરજવું છે, ખંજોર, ખંજોર ખંજોર ને બરૂુડી નીકળે છે. ખોલ્લા થાય છે, પાણી ભરાય છે, જેવા અનેક ચામડી, ના રોગો આપણને લાગુ પડતા હોય છે.
વીજળીની બચત પણ ઘણી, જરૂરી હોય છે, કારણ કે બધા લોકો જે છે. એસીનો, વધારે યુઝ. કરતા હોય છે, પંખા વધારે વાપરતા હોય છે, તો ખૂબજ પ્રમાણમાં વીજળીનો જે છે, દુરુપયોગ થતો રહેતો હોય છે, તો આપણે એને બચાવું. પણ ખૂબજ જરૂરી બની જતું હોય છે અને જરૂર હોય, ત્યાં જ આપણે વીજળીના ઉપકરણો જે, છે એનો ઉપયોગ કરવો જોઈએ પછી ઉનાળામાં ઘણી પ્રકૃ ઉનાળાની પ્રકૃતિમાં જે છે, ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે, ઘણી જગ્યાએ. પાણીના જે સ્ત્રોતો હોય છે, એ સકાવા લાગે છે જમીન સૂકી થઈ જતી હોય છે, જેથી પાણી બચાવવું જે છે એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે, બરાબરને.
હા, હા. પેલા તો છે, જમાનામાં આપડણે એવું જોતા કે વીજળી પાણીથી જ ઉત્પન્ન થતી, એટલે પાણીનો બહુજ વ્યય થવા લાગતો એટલે પાણી પૂરતા પ્રમાણમાં હોય, તો જ ચોમાસા દરમિયાન એમ કે વીજળી વધારે ઉત્પન્ન થાય. પણ બીજા કોઈ ચોમાસા સિવાય જે આપણે વીજળીનોો ઉપયોગ કરવો હોય, તો આપણેે વીજળી ઘટતી એટલે દેશમા જે વીજળી ઓછી આપણે કીધે ઉત્પન્ન કરી શકાતી.
હા, તમારી વાત સાચી છે, દરેક વ્યક્તિએ. પાણીનોો બગાડ જે છે, એ ટાળવો. પાણી બચાવવું ખૂબજ. જરૂરી બની જતું હોય છે, કેમકે ઉનાળામાં વિદ્યાર્થીઓ માટે પણ ખાસ સમય હોય છે, કારણ કે આ સમયમાં જે છે. વિદ્યાર્થીઓને શું હોય, કે વેકેશન રજાઓ ચાલતી હોય છે, વધારે. ગરમીને કારણે ત્યારે જ આપ. પણણને વગગર સંંભળતું હોય છે, લોકો આ સમય દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય છે, જેવું એ છે કે વાંચન છે, રમત ગમત છે. નવા, નવાં કૌશલ્યો શીખવા માટે સમય મળતો રહેતો હોય છે, એટલે વિદ્યાર્થીઓ માટે તો આ ઉનાળાની રજાઓ છે, એ ખૂબજ લાભદાયક હોય છે.
ઉનાળો તો આપણને ગમે તેમ કરીએ આહલાદાયક લાગે જ છે, પણ આપણેે શરીરમાં બંને ઋતુ ત્રણે ત્રણ ઋતુ નો સમન્વય થવો જોઈએ, તો જ આપણું શરીર કામ કરી શકે નખરો ઠંડુ. નકરી ઠંડી, નકરો વરસાદ અને નકરી ગરમી એ પણ ન ચાલે, શરીર માટે બધું જ ટેમ્પરેચર જરૂરી છે.
ઉનાળામાં વૃક્ષોનું મહત્ત્વ વધુ સમજાતું હોય, છે. કારણ કે, વૃક્ષો હોય. તો એ આપણને છામાં, આપે વાત. વાતાવરણને ઠંડુ રાખે. પણ જો, વૃક્ષ હોય, તો આપણને કશું મળતું નથી એટલે હું. આપણને સાચું સમજણ જે છે વૃક્ષોની થતી હોય છે. ક્યાંક આપણે બહાર તડકામાં નીકળા હોય તો આપણે વૃક્ષનો છાંયડો ગોતતા હોય છે કે છાંયો મળે તો આપણને બે મિનિટ જે છે એ સારું લાગે એમ, એટલે વૃક્ષોનું મહત્ત્વ જે છે એ સાચું આપણને ઉનાળામાં જ સમજાતું હોય છે, એટલે આ કારણે આપણને શીખ મળે છે કે વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ.
હા, હા. જો અત્યારે કામ કરતા હોય ને થોડું-થોડું શ્રમિક એટલે કે ખેડૂતો છે, કે રેલવે ના જો ને કામ ચાલુ હોય, રોડ ના કામ ચાલુ હોય પણ ત્યાં જોડે જો કે બધીએ જ જો કે વૃક્ષો હોય જ છે. પણ બધા દસ દસ મિનિટ પંદર મિનિટ કામ કરી-કરી બધા જ છાયા શોધતા હોય છે, અને છાયા માં જ જાતા હોય છે. આપને નજરે પડે છે. ત્યારે આપણને એવું લાગે છે કે આપડે અહ વૃક્ષોનું ખરેખર વૃક્ષારોપણ કરવું. જોઈએ.
અને એક સારી માનવતા એ છે કે આજે ઉનાળામાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીનું જે હોય છે પીવાનું એ સુકાઈ જતું હોય છે, તો આપણે જે માનવતા એ દર્શાવવી જોઈએ કે તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. થોડા-થોડા અંતરે પાણીના કુંડા રાખવા જોઈએ જેના કારણે પશુ પક્ષીઓ જે છે એ વ પાણી પી શકે છે. આવા નાના નયા પ્રયાસોથી પણ આપણને ઘણો મોટો ફાયદો જે છે એ થઈ શકતો હોય છે. ઉનાળામાં જે છે ખોરાકનું પણ ઘણું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. જેમ કે તાજું અને હળવો ખોરાક જ આપણે લેવો જોઈએ, તેલવાળો ખોરાક જે છે એને ટાળવો જોઈએ, ફળો અને શાકભાજી પણ વધારે લેવા જોઈએ. આમ ઉનાળામાં કરવાથી આપણી સ્વાસ્થ્ય જે છ છે એ પણ સારું બની રહેતું હોય છે.
હા કયો નહી, એમાં એવું જ છે કે જો આપણેે અહ ચકલા અને નાના-નાના જે પશુ પક્ષીઓ છે એના માટે તો કુંડા દ્વારા આપણે પાણીની વ્યવસ્થા કરી શકીએ, પરંતુ જે મોટા છે ગાય છે, હા એ અને પેલો નંદી છે. એટલે વછેરો એમા ઈ બધા જે રખડતા હોય આપણા પાલતુ પક્ષ અહ પશુઓ એના માટે પણ અત્યારે એવા બધા માણસો દાતાઓ થઈ ગયા છે, કે ફાળો ઉઘરાવીને મોટો બંબો લઈ આવીને મોટા-મોટા ટીપણા થે કારણે આ શેરી થી બીજી શેરીએ બબ્બે ત્રણ-ત્રણ ટીપણા પા બંબાથી પાણી ભરી-ભરી અને ગાયોને, બકરીઓને, આ જે ભરવાડો એ ખુલ્લા મુયકા હોય ને ઢોર ઘર ઘરા એને પાણી પીવડાવતા હોય છે, એટલે એનો પણ જીવ બચી જતો હોય છે.
હા તો આજે આપણે ઘણી બધી વાત કરી તો મને પણ શીખ મળ્યું અને તમને પણ શીખવા મળ્યું હશે તો, આભાર તમારો.
હા, હા મને પણ આ ઉનાળાની વિશે અને હવે આપણેે પાછા મળીશું બીજા ટોપિકમાં.